બોલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ, કેમ છો તમે?
જો એકદમ મજામાં છીએ, તમે કેમ છો?
બસ એકદમ મજામાં મેં કીધું બહુ દિવસ થયા મેં કીધું કોલ કરીને આપડે થોડી વાર્તા કરીએ કઈક વિષય પર તો થોડુંક જાણવા મળે બેઓને તો મારી જોડે આમ ખુબ જ આમ સુંદર વિષય છે પરંપરા થોડીક એના પર ચર્ચા કર લઈએ
અહ હ હ હો ખુબ સરસ વિષય છે આ તો ક્યાંથી લઈ આવ્યા?
બસ એકદમ થી મગજમાં આવ્યું મે કીધું થોડીક આમ જૂની પરંપરા અને નવી પરંપરા અન બધું જે ચાલતું આ સમય છે એના પર થોડીક આમ વાતચીત કર લઈએ તો થોડુંક જાણવા પણ મળી જશે ને વાતોની વાત બી થઇ જશે આપડે
એ તો છે એમ બી અત્યારના બીઝી બીજી સમય મ શેડ્યુલમાં તો આપડે એક બીજા કોઈને ફ્રેન્ડસ છે બધા આપડે એકબીજાને ટાઈમ નહી આપી શકતા આવી રી કોકવાર વાત કરવી જોઈએ તો એનાથી આપણને ઘણું બધું શીખવા પણ મળતું રે
બિલકુલ સાચી વાત છે અને અને ચલો તારે આપડ ટોપિક પર આઈએે કે આમ કેહેવાય છે ને કે પરંપરા એટલે એમ એક પેઢી થી બીજા પેઢી સુધી આવતી રીતિ રિવાજ અને સંસ્કૃતિ કહેવાય છે
હમ્મ પેલાની પરંપરા તો બાપરે કેટલી બધી હત તી એટલે અત્યારની પણ સારી જ છે પણ પહેલા આમ ગણી કહેવાય ને કે ઘણી બધી એમ અલગ અલગ પરંપરાઓ હત થી અત્યારે તો જેમ જેમ સમય બદલાય છે એમ એમ પરંપરાઓ પણ બદલાતી રહે છે
બિલકુલ સાચી વાત છે અને આ પરંપરા છે ને લોકોને એકબીજા સાથે આમ જોડે છે આમ કેવાય છે ને કે દરેક દેશ અને દરેક પ્રદેશની પોતાની અલગ પણ પરંપરા હોય છે
અમ બિલકુલ બધાની અલગ અલગ પરંપરાઓ હોય જે દેશમાં કે જે રાજ્યમાં જાઓ જેમ કે આપડું ગુજરાત છે બરાબર તો ગુજરાતમાં અલગ અલગ પરંપરા હોય પછી આપડે મહારાષ્ટ્રમાં જઈએ એ રાજ્યમાં તો એ લોકોની અલગ પરંપરા એવી રીતે આપડે જ જે પણ મતલબ રાજ્યમાં જઈએ ત્યાં આપણને આમાં અલગ અલગ બધાની પરંપરાઓને અ બધું જોવા મડે
બિલકુલ સાચી વાત છે અને કેવાય છે ને કે આ બધી વિવિધતા દુનિયાને સુંદર બનાવે છે આ બધી પરંપરાને
અમ એ તો છે જ આ બધું તો એકદમ સુંદર બના
અને જેમ કે તમે કીધું કે ભારતમાં ઘણી બધી પરંપરા જોવા મળે છે આમ જેમ કે આમ ઉત્તર ઉત્તરથી આમ દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી અલગ અલગ અલગ રીતિ રિવાજ આમ લાગે છે આમ જોવા જએન કે લગ્નની પરંપરા પણ આમ દરેક જગ્યા અલગ જ હોય છે.
બિલકુલ બધા અલગ જેમ કે લગ્મ લગ્નની પરં પરા જેમ તમે કીધું તો આપડે ગુજરા તમાં આલોગ રીતે મતલબ લગનમાં પરંપરાઓ હોય છે મહારાષ્ટ્રમાં અલગ હોય પછી જે તામિલ હોય એ લોકોમાં અલગ હોય એટલે આપડે આમ જ્યાં જઈએ જેમ કે ઉત્તર તમે કીધું ઉત્તરથી પશ્ચિમ પૂર્વથી પો મતલબ એ તો એમાં કેવું કે બધા અલગ અલગ હોતુંજ હોય છે પરંપરાઓ.
બિલકુલ સાચી વાત છે અને આમ કેવાય ને કે ક્યાંક તો ફૂલથી સ્વાગત થાય છે તો ક્યાંક આમ આમ ગ્રીટિંગ કરે છે આમ નૃત્યથી આમ સાથે ઉત્સવ મનાવાય છે. બધાની અલગ અલગ પરંપરા હોય છે અને એમાં પણ આપડે કે તહેવાર માં પણ છે ને પરંપરા એક એમ મોટો ભાગ છે.
હમ્મ હ એકદમ સાચી વાત છે જેમ તમ નૃત્યનુ નૃત્ ત્ય કીધું એમ અ ગુજરાતમાં જેમ કે ગરબા છે પછી તામિલ સાઈડ જઈએ તો એ લોકોનું કઈક નૃત્ય છે એમના નામ નઈ યાદ પણ એવું બધા અલગ અલગ હોય અને તહેવારોની વાત કરીએ તો બધા તહેવારો અલગ અલગ બધા આમ મનાવતા હોય પોતાની રી તે જે રાજ્યમાં જે રીતે ઉજવાતા હોય અને આમ ભારતમાં તો તહેવારોની કમી જ નહીં એટલે આમ બધા તહેવારો પણ એવી રીતે પરંપરા પ્રમાણે મનાવતા હોય છે.
બિલકુલ સાચી વાત છે અને કેવાય છે ને આકે તહેવાર છે ને પરંપરાનો એક મોટો ભાગ બી છે. અને તહેવારો આમ લોકોની એક સાથે આવાનો અવસર બી આપે છે.
હમ્મ બિલકુલ તહેવારો તો બધાને જોડે લાવે કોઈ પણ ધર્મના હોય કોઈ પણ જાતિના લોકો એ બધાને તહેવાર એક જ વસ્તુ આપણને તહેવાર આવે કે બધા હડી મડીને રહો અને એઉ
એજ ને અને ઘરમાં મોટા લોકો નાના બાળકો અને આ બધી જ પરંપરા વિશે જાણવું ખુબ જ આમ અગત્યનું છે તેમને તો
હમ્મ બિલકુલ અત્યારે તો લોકો એટલા બધા બીઝી હોય છે કે કઈ ખ્યાલ નઈ હો તો પણ પરંપરાને પણ આપણે જાગૃત કરવી જોઈએ. અમુક પરંપરાઓ ખોટી હોય પણ બધી તો એવી ના હોય. એટલે આપણે આમ થોડુંક જ્ઞાન રાખવું જોઈએ કે પેલાની પરંપરા શું હતી કેમ છે એ બધું એમ.
બિલકુલ તમારી સાચી વાત છે. અને કેવાય છે ને કે પરંપરામાં છે ને ભોજન પણ આમ ઘણું મહત્વ ધરાવે છે. અને કેવાય કે દરેક તહેવારમાં ખાસ વાનગીઓ બનાવાની રીત અલગ જ હોય છે લોકોની.
હમ્મ બિલકુલ. જેમ કે આપડે ગુજરાતમાં જ જોઈ લઈએ દિવાળી હોય તો ઘણા ઘરે અલગ અલગ વાનગીઓ બનાય છે એમ કે મીઠ થાઈ બને કોઈ કાજુ કતરી ઘરે બનાવવે પછી મઠિયા છે ચોરાફળી છે બિસ્કીિટ છે. ઘણી બધી વસ્તુઓ ઉત્તરાયણમાં એટલે દિવાળીમાં બનાવે પછી ઉત્તરાયણ હોય તો મોમરા ના લાડુ છે ચીકી છે. ચીકીમાં પણ અલગ અલગ પ્રકાર હોય તલની હોય સીંગની હોય માવાની એવી રીત આપણેે ગુજરાતમાં જોઈ લો ને કે ખાવાનું પણ તહેવારમાં કેટલું મહત્વ હોય છે ને
બિલકુલ તમારી વાત સાચી છે અને આમ કેટલાક તો લોકો છે ને પ્રમાંગત કપડાં પણ પહેરે છે. અને આ બધા કપડાં છે ને સંસ્કૃતિ ની એમ ઓળખ દર્શાવે છે.
હા અને અત્યારે તો પાછું આ ખૂબ ટ્રેન્ડિંગમાં આવી ગયું છે કે પરંપરાગત કપડાં પહેરે આ એક સારી બાબત છે લોકો એક બીજાનું જોઈને આમ કેવુક ડિઝાઇનર કપડા પણ કેવા પરંપરાગત આમ પહેરતા હોય છે જે પહેલા લોકો પહેરતા થોડ એમાં અપગ્રેડ લાવે પણ આમ સંસ્કૃતિને પણ જાળવી રાખે છે અત્યારે તો લોકો
બિલકુલ સાચી વાત અને આમ કહેવાય કે લોકગીત અનેમ લોકનૃત્ય પણ આમ પરંપરાનું એક એક આમ મોટો ભાગ છે આમ કેવાય ને કે આમ કલાઓ છે ને ઘણા વર્ષોથી આમ જીવતી આવી છે આમ જેમ કેમ બધું બઉ જ બધું આમ જોડાયેલું છે મન મંદિર મસ્જિદ ગુરુદ્વારા અને ચર્ચ સાથે પણ આમ ઘણી જૂની વર્ષોથી પરંપરા જોડાયેલી છે.
હમ્મ બિલકુલ જેમ કે હ હ બોલો
હા આમ જોવા જ ને એટલી બધી બધામાં જ પરંપરાઓ છે ને કે તેનું કઈ એજ નથી આમ બહ જ મોટો એનો આમ ઉદ્દેશ્ય છે. આમ બધામાં જ કંઈક ની કઈક પરંપરા અને પાછળ કંઈક નું કઈક ચાલતું જ હોય છે.
હમ્મ બિલકુલ જેમ કે આપણા હિંદુઓમાં અલગ પરંપરા હોય પછી તમે ગુરુદ્વારા નું કીધું એમ મને કઈક થોડું ખ્યાલ છે કે એ લોકો આમ માથે છે ને રૂમાલી બાંધે અને જે સ્ત્રીઓ હોય એમા તે ઓઢે અને તો જે લોકો અંદર ગુરુદ્વારામાં જાય પછી મસ્જિદ નું હોય તો એ લોકો આમ નમાજ પડતા હોય બેવું ટાઈમ પછી એવું ઘણી બધી પરંપરાઓ જોડાયેલી હોય છે અલગ અલગ ધર્મોમાં
બિલકુલ સાચી વાત છે અને પરંપરામાં છે ને આમ વિનમ્રતા અને આધાર પણ આમ સમાવેશ હોય છે તેમાં કેવાય ને કે મોટા લોકોને માન આપવું એ આ એક સારી પરંપરા નો એ છે હા
હમ્મ એ તો તમારી એકદમ સાચી વાત છે મોટા લોકોને માન આપવું તો એ મોટામાં મોટ પરંપરા હું માનું છું.
અને કેહેવાય છે ને કે કેટલીક પરંપરા અને પ્રકૃતિ સાથે પણ આમ જોડાયેલી હોય છે આમ કેવાય કે ઝાડ રોપવાની અને પાણી બચવાનું એ આ બધી જ આમ સારી પરંપરાઓ ગણાય છે.
બિલકુલ અત્યારે તો પાણી બચાવવું જ જોઈએ નહી કર આવનારી પેઢીને પાણી મળવું ખૂબ મુશ્કેલ છે અને મોટામાં મોટી સમસ્યા છે જળડ મતલબ વાવવા કારણ કે અત્યારે અ લોકો મોટી મોટી બિલ્ડિંગસ છે પછી મોલ છે. એ બધું બનાવતા હોય છે જેથી બધા વૃક્ષ કાપી દે છે. તેનાથી આપડે પર્યાવરણને નુકસાન થાય છે અને આપણને શુદ્ધ હવા પણ નથી મળતું એટલા માટે આપણે અ જેમ બને એમ વર્ષમાં બધા એ એક એક વૃક્ષ વાવે તો પણ આટલા લોકો થઈને લાખો વૃક્ષ ઉગી જાય વરસમાં તો.
તમારી તો સો ટકાની સાચી વાત છે અને કેવાય છે ને કે સબ સમય સાથે કેટલીક પરંપરા બદલાઈ જાય છે. પણ તેનો મૂલ અને અર્થ ઘણી વખતે એજ રહે છે. ક્યાવાય છે ને.
હમ્મ એ તો તમારી વાત સાચી છે.
અને એમ બી કેવાય છે કે પરંપરા છે ને સમાજની એકતા. આપે છે. અને લોકો વચ્ચે પ્રેમ અને મિલ જોલ વધારે છે
હમ્મ એ તો વાત સાચી છે ભી લોકો વચ્ચે પ્રેમ પણ વધારે. પરંપરા થી ઘણા લોકો ના જીક ભાવ્યા છે.
બિલકુલ અને કેહેવાય છે ને શાળામાં પણ છે ને ઘણી. પરંપરા હોય છે જેમ કે પ્રાર્થના પછી આમ આમ રાષ્ટ્રગીત અને આમ કહેવાય વિશેષ દિવસોની ઉજવણી પણ આમ હોય છે શાળામાં
હા સેમ અમા જે સ્કૂલમાં હતા ને એમપણા આવું કે સવારે અમને તો અડધો પોણો કલાક પ્રાર્થના કરાવતા પછી જયારે અમે ઘરે આવાન ટાઈઇમે રાષ્ટ્રગીત ગાબડાવ હતા અને અમે બધા જ ફેસ્ટિવલ ત્યાં એકદમ આમ સારી રીતે સેલિબ્રેટ કરતા ને મજા આવતી હતી અમારે સ્કૂલ ની આ પરંપરા વર્ષોથી આવે છે ચાલતી
બિલકુલ અને કેટલાક તો કેહેવાય ને ઉત્સાહમાં છે ને લોકો સાથે મળીને સેવા પણ કરે છે આથી કેવું સમાજમાં એકતા અને સહકાર વધે છે. અને કેહેવાય છે ને કે પરંપરા નો અર્થ ફક્ત જૂની રીત નથી પણ પરંમ રા ન મૂલ્ય છે ને સંસ્કાર ને સંબંધોમાં પણ હોય છે અને સેમાં પણ હોય છે.
હમ્મ ખુબ સરસ વિચાર છે તમારું મને ઘણું બધું જાણવા મળ્યું આજે તમારી પાસેથી.
મને પણ આમ ખુબ જ જાણવા મળજ્યું આપણે ચોક્કસ આપણે બીજી વાર વાત કરીશું હા આ વિશે હ. બ્રમલ્યા.
બાય.